હાલો
હલો
હા અવાજ આવે છે
હા આવે છે
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ મેં પણ મજામાં કેમ આજે મને યાદ કરી ફોન કર્યો
આજે આપડે મિત્રતા વિશે કંઈક વાત કરીએ
હા પાકું પાકું બોલો બોલો
આજે કોલેજમાં એક હા બોલો
હ આમ તો તમે બહુ સારી વાત કીધી છે મિત્રતા એટલે આપડે વાત કરવામાં વધારે મજા આવશે
હા એજ ખરેખર મિત્ર તા એ જીવનનો એવો સંબંધ છે તે આપણે જન્મથી નથી મેળવતા પરંતુ પોતાની સમજણ અને લાગણી થી બનાવીએ છીએ માતા પિતા ભાઈ બહેન તો ભગવાન આપે છે પરં તો મિત્ર આપણે જાતે પસંદ કરીએ છીએ એટલેજ મિત્રતા ખૂબ જ ખાસ સંબંધ છે મારા મત પ્રમાણે મિત્ર એટલે એવો વ્યક્તિ જે માત્ર આપણા સુખમાં જ નહીં પરંતુ દુઃખમાં પણ આપડા ખભે હાથ રાખી રાખીને કહે ચિંતા ના કરીશ હું તારી સાથે છું આ એક વાક્ય પણ માણસને ફરીથી ઊભો થવાની હિંમત આપી શકે છે
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે સારા મિત્ર સાથે વાત કરીએ તો અડધી સમસ્યા તો એમ જ ઓછી થઇ જાય છે અને આપડી સાથે હંમેશા ઉ ઉભું પણ રહે છે પછી ગમે તેવી પરિસ્થિતિ પણ કેમ ના હોય
હા એ તો એકદમ સાચી વાત છે તમારી જેમ કે ઘણી વખત આપડે આપડા માતા પિતા સાથે દરેક વાત ખુલે આમ કરી શકતા નથી પરંતુ કોઈ નજીકના મિત્ર સાથે મનની દરેક વાત શેર કરી શકીએ છે કારણ કે મિત્ર આપણને સમજવાનો પ્રયત્ન કરે છે ફક્ત સલાહ જ આપતો નથી આજના સમય માં લોકો સાફ લોકો પાસે હજારો ઓનલાઈન મિત્રો હોય છે પરંતુ જયારે ખરેખર મુશ્કેલી આવે ત્યારે કદાચ માત્ર બે કે ત્રણ જ લો કો એની સાથે ઊભા રહે છે એજ સાચા મિત્ર ગણાય છે
હા આ જે સોશિયલ મીડિયા આવ્યું ને પછી તો મિત્રતા નો અર્થ જ બદલાઈ ગયો છે
હા એ તો તમે એકદમ સાચી વાત કરી કે સોશિયલ મીડિયા આયા પછી મિત્રતાનો અર્થ જ આખો બદલાઈ ગયો છે આજે ઘણા લોકો મિત્રતાને ફોલોઅર્સ લાાઈક અને કોમેન્ટ થીજ માપે છે કે આ મને ફોલો કરે છે લાઈક કરે છે કોમેન્ટ કરે છે તે મારો મિત્ર છે પરંતુ સાચી મિત્રતા ક્યારેય મોબાઈલની સ્ક્રીન માં નથી રહેતી સાચી મિત્રતા વિશ્વાસમાં રહે છે કે આપડે આપડા મિત્ર ને કેટલો વિશ્વાસ કરે છે મિત્રતા એટલે કલાકો સુધી વાત કરવી જ નહી ઘણા એવા મિત્રો પણ હોય છે તે મહિના સુધી વાત ના કરે છતાં જ્યારે મળે ત્યારે એવું લાગે કે ગઈકાલે જ મળ્યા હતા કારણ કે સાચા સંબંધમાં અંતર જ નથી આવતું
હા એતો તમે એકદમ સાચી વાત કીધી તમારા મત મુજબ સાચા મિત્રોની ઓળખ કેવી રીતે કરવી? મતલબ આપડે આપણને કેવી રીતે ખબર પડે કે આ મારો સાચો મિત્ર હોઈ શકે મતલબ હોય?
આ તો તમે ખુબ મહત્વનો પ્રશ્ન કર્યો. આમ તો મારા મ મત પ્રમાણે જોઈએ તો સાચા મિત્ર ની ઓળખ ત્રણ પરિસ્થિતિમાં થાય છે જેમ કે પહેલા તો જયારે આપણે મુશ્કેલીમાં હોઈએ છે જ્યારે આપણે જોવું આપણે જોવું જોઈએ કે કયો મિત્ર આપણી સાથે રહે છે. અને કયો મિત્ર આપણને છોડીને જતો રહે છે. બીજી વાત કે જ્યારે આપણેે સફળ થઈએ છીએ. અમુક મિત્રો એવા હોય છે કે આપણને સફળ થતા જોઈ નથી શકતા. એમને અંદર થી આમ જેલેસી જેવું ફીલ થાય છે. એટલે એવા મિત્રોથી આપડણે થોડું દૂર રહેવું જોઈએ. કે જે આપડી સફળતા માં ખુશ ના થઈ શકતા હોય. અને ત્રીજી વાત કે જ્યારે આપણે કોઈ ભૂલ કરીએ. આપણે ભૂલ કરીએ તો એ આપણને સાચા રસ્તે લઈ જાય એવા મિત્રોથી આપણે. અમુક એવા મિત્રો હોય છે કે જે આપણને ખરાબ રસ્તે લઈ જાય છે. એવા મિત્રોથી આપણે દૂર રહેવા દૂર રહેવું જોઈએ. જો મિત્ર મિસ મુશ્કેલી માં સાથ આપે સફળતા માં ઇર્ષ્ ઈર્ષ્યા ન કરે અને ભૂલ થાય ત્યારે પ્રેમથી સમજાવે. તો સમજવું કે એ સાચો જ મિત્ર છે. ઘણા લોકો ખુશી ના સમય સાથે રહે છે પરંતુ મુશ્કેલી આવે એટલે દૂર થઈ જાય છે. એવા લોકો ઓળખાણ હોય શકે મિત્ર નહીં.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી મિત્રતાની ઓળખાણ પણ ખુબ જરૂરી વસ્તુ છે. એટલે મિત્રતા માત્ર મજા માટે નથી. પણ એ એક એવો સાથીદાર હોય શકે જે આપણા જીવનમાં બધી મુશ્કેલીઓ કે સુખ માં હમેશા સાથ રહેે. એવું નહિ કે આપડ સારા દિવસો હોય તો જ આપણી સાથે આપણા દુઃખમાં પણ આપણે સાથે ઉભા રહેવા જોઈએ અને સાચી સલાહ આપે. એવા મિત્રો હોવા જોઈએ આપડી લાઈફમાં.
હા એ તો તમે એકદમ સાચી વાત કરી. મિત્રતા જવાબદારી પણ છે. જો હું મારી મિત્ર ને ખોટા રસ્તે જતી જોવું અને છતાં કઈ ના સારી મિત્ર કેવી રીતે કે?
હા.
જો મિત્ર પરીક્ષામાં નકલ કરવા કહે. તો સાચો મિત્ર તેને રોકશે. જો મિત્ર ખરાબ સંગતમાં જતો હોય તો તેને સમજાવશે. જો મિત્ર નિરાશ હોય તો તેને આશા આપશે. મિત્રતા એટલે માત્ર સાથ આપવો જ નહી પરંતુ સાચી દિશા બતાવવી. એવું નહી કે એ આપણને ખરાબ રસ્તે લઈ જાય, એને આપણે આપણો સારો મિત્ર ના ગણી શકીએ.
હા. આજે પણ વિદ્યાર્થીઓ ખોટી મિત્રતાના કારણે ભણવાનું પણ છોડી દે છે.
હા આ તો અત્યારે બહુ ગંભીર બાબત થઈ ગઈ છે. જેમ કે કહેવાય છે, કે જેવા મિત્રો એવું ભવિષ્ય આપણે જેવા. સાથે રહીશું એવા આપણામાં સંસ્કાર આવશે. જો આપણા મિત્રો મહેનતું હશે તો આપણને પણ મહેનત કરવાની પ્રેરણા મળશે. જો મિત્રો રોજ પુસ્તક વાંચતા હશે, તો કદાચ આપણને પણ વાંચવાનું ટેવ પડશે. કે હા આજે મારો મિત્ર વાંચે છે, તો આજે હું પણ એ એની જેમે નવું શીખવા માંગીશ જો મિત્રો સમયની કદર કરતા હશે. તો આપણે પણ સમય નું મહત્વ સમજવા લાગીએ છીએ. પરંતુ જો કોઈ મિત્રો આખો દિવસ માત્ર મોબાઈલ, ગેમ, અને બિનજરૂરી કામમાં સમય બગાડતા હશે તો તેની અસર આ આપણા જીવન પર પણ પડશે કે મારો મિત્ર પણ ફોન, મોબાઈલમાં ગેમ્સમાં અને બિનજરૂરી કામમાં એનો સમય બગાડે છે. તો મને પણ એવી કરવાની ઈચ્છા થશે કે હું પણ મોબાઈલ, ગેમ એવા બધા કામમાં મારૂ મારો સમય આપો. આથી મિત્ર પસંદ કરતી વખતે માત્ર તેની લોકપ્રિયતા નહી પરંતુ તેના વિચારો જોવાના હોય છે.
હા એ તો તમે એકદમ સાચું કીધું કારણ કે મિત્રોની અસર આપણા સ્વભાવ પર પણ પડતી હોય છે. જે ખોટું બોલતા હોય. અને કોઈ ગાળો બોલતા હોય તો પછી આપણા સ્વભામાં આવવાની જ છે. પછી એમનું ચારિત્ર સારું ના હોય. અને ખોટી સંગત માં હોય તો પણ એ આપડામાં આવવાની જ છે. એટલે આપડે એવા મિત્ર થી થોડું દૂર રહેવું જોઈએ. અને સારા મિત્રોની નજીક રહેવું જોઈએ. જેથી આપણા વ્યક્તિત્વ પર અને સ્વભાવ પર પણ સારું અસર પડે.
હા એ તો તમે એકદમ સાચી વાત કરી. માણસ જે લોકો સાથે સૌથી વધુ સમય પસાર કરે છે. ધીમે ધીમે તેમના જેવા વિચારો અપનાવવા લાગે છે, કેમ કે મે તમને એમના પહેલા જ કીધું કે મિત્ર રોજ વાંચ હશે રોજ કઈક નવું નવું શીખતો હશે તો આપણને પણ એવી, પ્રેરણા મળશે કે હા મારો મિત્ર વાંચે છે. તો મારે પણ વાંચવાની ટેવ પાડવી જોઈએ. એટલે જ જો આપણે સારા પ્રા સારા પ્રામાણિક અને જો હકારાત્મક લોકોની સાથે રહીશું તો આપણું વ્યક્તિત્વ પણ સુંદર જ બનશે. આજના સમયમાં ઘણા યુવાનો સફળ લોકોની બાયોગ્રાફી વાંચે છે. જો ધ્યાનથી જોઈએ તો લગભગ દરેક સફળ વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ સારો મિત્ર રહ્યો છે જેણે મુશ્કેલમાં સમય અને આત્મવિશ્વાસ વધાર્યો હતો.
હા. એ તો મેં પણ ઘણી જગ્યાએ વાંચેલું છે અને જોયેલું પણ છે. એટલે મને તો એના પર પૂરેપૂરો વિશ્વાસ આવે છે કે આપડે જો આગળ વધતા હોય તો એની પાછળ સારા મિત્રો ના તો હાથ હોય શકે છે પણ અમુક વખત મિત્રો વચ્ચે ઝઘડા પણ થાય છે.
હા એ તો જરૂર થી થાય છે. ત્યાં પ્રેમ હોય ત્યાં મત મતભેદ તો થતા રહે છે. પરંતુ સાચી મિત્રતા એ નથી કે ક્યારે ઝઘડો ના થયો. સાચી મિત્રતા એ છે કે ઝઘડો થયા પછી પણ સંબંધ ના તૂટે. ઘણી વખત અહંકાર મિત્રતાને તોડી નાખે છે. એક સોરી અને એક માફ કરજે ઘણા વર્ષોથી મિત્રતાને બચાવી રાખે છે. મિત્રતામાં જીતવાની નહી સમજવાની જરૂર હોય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. જો આપણો સાચો મિત્ર હોય તો એ બંને વચ્ચે ઈગો કેવું કશું હોય નહિ એટલે એ બંને એકબીજાને સોરી પણ કહી દેને માફ પણ કરી દેશે જેમ તમે કીધું એમ એટલે જો સારા મિત્ર આપણી આજુબાજુને એ આજુબાજુ અને આપણા સાથે રહેતા હોય તો આપણે માફ કરવાની અને સ્થિતિને સ્વીકારવાની પણ હિંમત આવે છે. આપણામાં એવા સારા ગુણ પણ આવતા હોય છે. કે આપણે અહંકાર ના રાખવો જોઈએ. જો સામે વાળા ને આપડણે ભૂલ હોય તો આપણે માફી પણ માંગી લેવી જોઈએ. અને આપણે સાચા રસ્તે જવા માટે પ્રેરિત પણ ખુબ સારી રીતે કરતા હોય છે.
હા એ તો સાચી વાત છે. કેમ કે અત્યારે મિત્રતામાં કોઈ સ્પર્ધા નથી હોતી. મિત્રતા એ એવો સંબંધ છે જેમાં બંને એકબીજાને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે જો મિત્રો સફળ થાય તો આપણને ગર્વ થવો જોઈએ. જોઈએ ઈર્ષ્યા ન થવી જોઈએ સાચો મિત્ર ક્યારેય એ વિચારતો નથી. કે તે મારા મારાથી આગળ કેમ નીકળી ગયો. પરંતુ તે કહે છે મારો મિત્ર સફળ થયો હવે હું પણ મહેનત કરીશ. એજ સાચી મિત્રતાની ઓળખ છે.
હા. એવાતે ઘણી બધી મિત્રતા રહી હોય છે બાળપણની મિત્રતા પણ એવી હોય છે કોલેજની મિત્રતા હોય છે અને જીવનમાં ઘણા બધા મિત્ર એવા હોય છે. જેવું તમે જે પણ ગુણ કયા એવા
હા એ તો એકદમ સાચી વાત છે તમારી
સારું સારું તમે મને બહુ સરસ રીતે સમજણ આપી છે.
હા આપણે ફરી ક્યારેક વાત કરીશું.
હા પાકો પાકો બાય